હલો જય શ્રીરામ ભાઈ શું કરી રહ્યા છો.
જય શ્રીરામ ભાઈ કઈ નહી હમણા તો ઘરે છ મહિના એટલે બે મહિનાનું વેકેશન ચાલી રહ્યું છે હમણાં ચાલી રહ્યું છે એટ હવે્યુંવી સઝ બધું ચાલી રહ્યું છે તમે શું કરી રહ્યા છોમણાં.
કઈ નહી હાલમાં તો જે ઘણી બ ફિલ્મ આવી છે તે જ હું પણ જોઈ રહ્યો છું અને વેકેશન છે તો ખુબ જ મજા પણ આવે છે અને અમારે શું છે કોલેજ વેકેશન એવું હોય છે કે ખુબ જ લાંબુ હોય છે તો બધા બાળકો છે જે સ્કૂલમાં મારા ફ્રેન્ડ મિત્રો છે જે લોકો અગિયાર બાર માં ભણે લોકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે અમે ક્રિકેટ જે ફૂટબોલ એ લોકો સાથે રમતા હતા તેવું રમાતું નથી અને ઘરમાં હમણાં જોવા જઈએ તો હાલમાં અમારા ફળિયામાં મે એકલો જ ઘરે નવરો બેસી રહેલો છું એટલે હાલમાં જોવા જઈએ તો મારી પાસે આ મુવી સિવાય. મવી જોવા સિવાય કોઈ ઉપયોગ નથી કારણ કે એ લોકો પાંચ વાગે છૂટીને આવે છે પછીથી હું મવી જોવાન પણ કરું છું અને નાઈટમાં હ સાંજે પાછો મવી જોઉં છું અને મવી માટે મેં ઘણી બધી મુૂવી જોઈ છે અને મને ખૂબ જ ગમે છે હમણાં હાલમાં જે ધૂરંધર આવી તે પણ હું જોઈશ હું મેં જોઈશ. મને એ પણ ગમે છે અને મેં તમને જે એનિમી હોય છે તેના વિશે વાત કરવા માંગુ છું કે બધા શું છે કે એનિમીને કાર્ટૂન કેતા હોય છે અને મેં પણ કાર્ટૂન જ કહઉ છું અને લોકો એ વિચારી છે કે કાર્ટૂન છે એમાંથી શું શીખવા મળશે એમ પરંતુ એનિમી મેં પણ જોયું મારા માટે તો હજુ પણ કાર્ટૂન જ. પરુ એનિમીમાં મેં જે સોલો લેવલિંગ છે તે પણ જોયું અને હાલમાં જે ડુમન્સ પ્લેયર આવ્યું તે પણ જોયું તો તે જોવાની મને ખુબ જ મજા આવી ગઈ અને ડુમન્સ પ્લેયરમાં શું છે કે મને ખબર જ નહી હતી કે આ શું છે નામ પણ નહીં સરર આવડતું તો મારા ફ્રેન્ડ છે તેમણે મને અમે એને એવું જણાવ્યું કે ચાલ ને એ એનિમી નો ખુબ જ મોટો ફેન છે તો એણે મને કીધું કે જે આપણે્યાંયા થિયેટર છે ત્યાં ડ્યુમન્ સ્લેયર આવ્યું છે ત્યાં જોવા જઈએ તો મેં એની સાથે બેસી તો ગયો પરંતુ મને નહી ખબર હતી કે એનિમી હશે અને આવું કાર્ટૂન ટાઈપ હશે. પરુ મેં ત્યાં ગયો અને એક તો ઇંગ્લિશ મુવી હતી અને બનાવ એવ બન્યો કે આખા થિયેટરમાં ખાલી અમે દસ થી બાર જ જણા હતા એટલે મને એવું લાગ્યું કે આ શું મવી એટલી બધી સારી હશે પરંતુ મેં જોવા બેસ્યો તો મને પણ એના જે ફાાઈટ હોય છે પછી જે એનિમેશન છે. એ જોઈને મને પણ ખૂબ જ આનંદ થયો કારણ કે ખૂબ જ મજા આવી એમ તો ઇંગ્લિશમાં એટલું બધું સમજ નહીં પડી મૂવીમાં પરંતુ જે જે સમજ પડીે તેમાં ખુબ જ મજા આવી અને કોઈ વાતો શું હોય છે કે અમુક શબ્દો સાભળને આપણને પણ એમ જુસ્સો જેવો આવી જાય છે આપણને પણ એવો થાય છે કે આપણા પાસે હોમાંડ પછી મેં ત્યાંથી આવ્યો હતો અને પછી મેં ઘરે બેસીને એ મુવી જોવાનું ચાલુ કર્યું એમ તો જોવા જઈએ એ સિરીઝ છે એ ત્યાં ઘણા બધા એપિસોડ છે તો મેં પહેલાથી જોવા લાગ્યો ત્યારે મને ખબર પડી કે હા આવી સિરીઝ છે અને ત્યારે મને ખબર પડી કે હા થિયેટરમાં મેં જોયું. આ બધી વસ્તુ તો એટલે મને ખુબ જ મજા આવી એમ ને એ મારો પહેલો જ અનુભવ હતો એમ જોવા જઈએ તો અને ખુબ જ મજા પણ આવી હતી તો તમે કોઈ વાર આ મવી જોવા ગયા હતા તો તમારે થિયેટર નો પહેલો અનુભવ કયો થયો હતો.
બહુ તો મને તો એ જ થયો હતો કે જ્યારે અમે જે સે સેલરે જે પિક્ચર પડેલું હતું સાઉથનું મૂવીનું તે મેં જોવા ગયો હતો મારા ફેનલો સાથે ત્યારે તો તમે જાણો કે થિયેટરમાં જોવાની મજદ એક અલગ જ હોય છે અને ત્યાંની બધા બધા લોકો હોય. બધું પણ અલગ ય છે અને મજા આવી જાય છે. તે મારો ફર્સ્ટ ટમ હતો સ ન પિક્ચર જોવા ગયેલો હતો સાઉથવી ન અને બાકી તો હું વેકેશનમાં તોમ તો સૌ પ્રથમ કીધું કે જે એમી વાળા કાર્ટૂન હોય છે તે પણ જોવાની મજ અલગ જ હોય છે કારણ કે એટલા બધા સારા હોય છે અને બધી હિસ્ટ્રી પણ અને સ્ટોરી પણ એટલી બધી સારી હોય છે તે આપણને ગમી જાય છે અને બહારના જે એનિમેશન કાર્ટુ વાળ કાર્ટૂન હોય છે તે ખુબ મજા આવી જાય છે અને જે હોલિવુડનું તમે જાણો છ કે મારોલો સ્ટુડિયો કેટલું પ્રખ્યાત છે અને એમના જે પિક્ચર બહાર આવે છે જેમ કે એવેન્જર્ એન્ડ ગેમ. પછી ઇન્ફિનિટરી વોર પછી ઠોર પછી સ્પાઈડર મેન એ બધા ઘણા બધા પ્રકારના મુવી છે. તે ખૂબ પ્રચલિત છે અને હોલવુડમાં ખુબ બધા લોકો માને છે ને આપણા બોલીવુડ ના બધા લોકો જેમ કે આપણા આપણા દેશના ઘણા બધા વ્યક્તિ પણ ખુબ એ લોકો જોય છે કારણ કે એમાં એનિમેશન એટલું બધું સારું હોય છે કે એમાં કોઈ પણ પ્રકારનું આપણને બલું લાગતું નથી અને આપણને જોવાની મજા આવી જ કરે છે બાકી મને તો આવું બધું જોવાનું ખૂબ ગમે છે અને તમે જાણો છો કે આવું બધું જોવામાં બીજું તો કાર્ટૂનમાં કાર્ટૂન છે જેમ કે ડોરેબોન છે પછી પોકેમોન છે પછી ચોચા ભીમ છે પછી ટોમ એન્જરી છે. એ મને એ કાર્ટૂન ખુબ ગમે છે કારણ કે ટોમેન જેરી એમાં કો બધા લોકો બોલતા નથી પરંતુ એમાં બધા લોકો એવી રીતે કાર્ટૂનને બનાવવામાં મજા કરે છેમ એમાંઈ બોલતા બધા એટ કોઈ બોલતા નથી કા પરંતુ એમાં જે બધા એક્ટિંગ એવી કરે છે કે આપણને ગમને કરે છે. જેમમ હોય છેલીરી સાથેલ બ મજા આવી જાય છે એટલે કે બધું આપ કાર્ટૂન જો જેથી કરીને આપણું માઇન્ડ પણ ફ્રેશ થાય અને હું તો નાનપટથી આ બધા કાર્ટૂન જો આવી રહ્યો છું અને ખુબ મજા કરી રહ્યો છું અને તમે જાણો છ કે આજે આપમણે જે મની હેઇસની જે બધી સિરીઝ આવે છે તે તો કેટલી ખૂબ પ્રખ્યાત છે અને ખૂબ જોવાની મજા અલગ છે કારણ કે જે એ લોકો કેવી રીતે ચોરી કરે છે તે લોકો બતાવવામાં આવે છે અને મેં પણ આપણાં બે સિઝન જોયા છે અને હવે ત્રીજો સિઝન જોવાનો એટલે કે ડાઉનલોડ કરીને જોવાની ઈચ્છા કરી રહ્યો છે. કારણ કે એમાં સ્ટોરી જેટલી બી સારી બનાવવામાં આવે છે આપણને જોવાનું ગમે કરે છે બાકી તમે શું કરી રહ્યા છો મની હ મુવી એટલે કે સિરીઝ પડી રહી છે તે તમે જોય છે કે પછી બાકી છે જોવાનું
હા મની હાઈ તો જે સિરીઝ આવેલી હતી ત્યારે જ હું તો જોઈ ગલી રહી કારણ કે મેં જે પ્રોફેસર છેનો ખુબ જ મોટો ફેન છું મને જોવાની પણ મજા આવે છે એની મવીમાં અને એની મુવીમાં એટલું આમ જોવા જને ધ્યાનથી જોવું પડે છે ને કે આપડે એમ ખબર બી નહી પડે આપડે કશે ને જતા જતા જો કઈ કામ બીજું કરતા હોય કા તો જમતા હોય તો આપણે મૂવીમાં થોડી ઘણી બી આપણે ચૂકી ગયા જોવાનું તો આપણને આખી મુવી સમજ નહીં પડે તેવું હોય છે એટલે એમમાં જોવાની તો ખુબ જ મજા આવે છે અને જે મની હસ છે તેમાં તો શું છે કે ચોરી કેવી રીતે કરું તેના પર ડિટેલમાં બટવામાં આવ હતું. કારણ કે તેમાં શું છે કે પહેલાથી એ લોકો પ્લાન કરે છે અને પ્રોફેસર એવા જ માણસોને સિલેક્ટ કરે છે જેમને આગળ પાછળ કોઈ આમ જોવા વાળું કે પછી આગળ પાછળ કોઈ રડવા વાળું નહીં હોય તો શું કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એ લોકોને એના ફેમિલી વાળા ને એવું પકડીને એને બ્લેકમેલ નહી કરી શક એમ એ રીતે એમને ગોઠવ્યું હતું અને બધાને પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન પણ એકબીજા શેર કરવાની ના પાડી હતી એને બધાને નામ પણ એ લોકોએ જે શહેરો હોય છે તેના નામ પણ રાખ્યું હતું જેમ કે ટોકયો બર્લિન એમ ઘણા બધા નામ એ લોકો જે હતા તેમને બધા રાખ્યા હતા અને એમનો લીડર પણ હતો જે બર્લિન હતું પહેલા સીઝન આપણે પહે જે ચોરી કરી રોબરી તેમાં બલન હતું તો એ લોકોએ છ થી સાત મહિના સુધી થોક ટ્રેનિંગ કરી હતી બની ટ્રેનિંગ કરી હતી. કેમ કે જેમ કે ફાયરિંગ હોય પછી કોઈ આપડા પર હુમલો કરે તો તેનાથી કેવી રીના બચવું અને કોઈને જો ગોળી વાગે તો તેનું ઓપરેશન અંડર જ કેવી રીતના કરું કારણ કે બહાર જે ચોરી દરમિયાન જે પોલીસ હોય છે તેમના પર એને સોંપી દેવામાં આવતું નથી કારણ કે જો કોઈને સોંપી દેશે તો ઘણી બધી ઇન્ફોર્મેશન ચોરીનીકે એટલે એ લોકો વીસ થી ત્રીસ દિવસ બેક ઓફ સ્પેનમાં રહે છે ત્યાં પોતાના પૈસા છાપે છે અને ત્યાંથી ભાગવામાં પણ એ લોકો સક્સેસ થઈ જાય છે કારણ કે પ્રોફેસરે શું છે કે અગિયાર બાર વર્ષ પહેલા ત્યાં નીચે સુરંગ ખોડી લ હોય છે ખાલી થોડી ઘણી ખોડવાની બાકી હોય છે અને એ લોકો. કોદાળી અને પાવડાથી જ ખોડે છે કારણ કે જે મશીનથી ખોડવામાં આવે તો તેને જે વાઇબ્રેશન હોય છે એ એ લોકોને ખબર પડી જાય છે પોલીસ વાળાને એટલે એ લોકો તે રીતે જ ત્યાં ગાહક સુરંગ પણ ખોડે છે અને ત્યાંથી નીકળવા સક્સેસ પણ થાય છે પરંતુ જે મેન કેક્ટર હોય છે બર્લન રહી જાય છે આપણને એવું લાગે છે આ નહી આવું નહીં થવું જોઈએ કારણ કે આપણેને પણ એમ બર્લિનને પહેલા પહેલા જોઈએ તો એવું લાગે કે આ એટલો બધો વિલન ટાઈપ લાગે છે પણ જેમ જેમ મવીમાં ડીપમાં જતા જઈએ તેમ તેમ આપણને એ પણ ખૂબ જ આપ. ગમવા લ છે કે એનું કેરેક્ટર કે નહી એ સારો માણસ છે અને છેલ્લે અટેે એ પણ એને પણ ગોળી લાગે છે અને આખા રોબરીમાં એ એ જે એક કેવો પર્સન છે તેને મારી નાખવામાં આવે છે પછી શું છે એ લોકો બધા પાસે ખુબ જ પૈસા આવી જાય છે ત્યારે ભગી જાય છે પરંતુ જે ટોકયો હોય છે તેની સાથે જે વ્યક્તિ રહે છે તે અલગ થઈ જાય છે તો તેના કારણે જે બધા ના પાડેલી હતી પ્રોફેસરે કે કોઈ પણ લેન્ડલાઈન કે પછી કોઈ પણ ફોનનોો ઉપયોગ કરો નહી તે છતાં પણ પેલા વ્યક્તિએ આ ટોકયોને લેન્ડલાઈન દ ઉપયોગ કર્યો હતો. તો ત્યારે એ પકડાઈ ગયો હતો તે કારણોસર એમને બીજી પણ ચોરી કરવા પડીતી હતી કારણ કે એ ચોરી એ લોકો જે ગોલ્ડની ચોરી કરી લ તો એના માટે ગોલ્ડ ઇમ્પોર્ટન્ટ નહીં હતું પરંતુ જે વ્યક્તિને પોલીસે ગેરકાનૂની અ કેદમાં કર્યો હતો તે પૂછતાછ ચા હતી તેના માટે ચ. વ્યક્તિને પોલીસ વાળાએ ગિરફતાર કરેલુ હતુ તેના વિશે કોઈ એફઆઈઆર કે પછી કમ્પ્લેન પણ દર્જ કરવામાં આવી નહી હતી પછી તેને વકીલ પણ હાયર કરવામાં આવ્યો નહી હતો એટલે એ ખિલાફ એ લોકો પ્રોફસર લોકો જાય છે અને પેલા આખા બેકપ જે્યાં ચોરી કરે છે ત્યાં પૈસા ઉડાવે છે હવામાં અને પ્રોફેસર લાઈવ આવીને બધાને કહે છે કે અમે અહીં ચોરી કરવાના છે અને ધીરે ધીરે ધીરે ધીરે ચોરીમાં આગળ જાય છે અને એ લોકો સક્સેસ પણ થાય છે અને એ જોવાની ખુબ જ મજા પણ આવે છે અને હાલમાં જોવા જઈએ તો આ નેટફ્લિકસ પર એવું પણ આવ્યું હતું કે એનું હમણાં જે સીઝન નવું સિઝન તે પણ આવવાનું છે તો હું તો ખુબ જ આનંદ થઈ ગયો છું કારણ કે મારે એ સિરીઝ જોવા જ પડશે અને ખુબ જ મજા પણ આવશે અને હાલ મા તો શું છે કે સિરીઝ તો છે જ પરંતુ આપણા અહીંયા તો જે હમણાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ખુબ જ ચાલી રહ્યું છે કારણ કે ઘરે કશે પણ આપણે સગા ની ત્યા કે પછી ભાઈ બધ કે મિત્ર પણ જયે ત્યા એ લોકો જમવા બેસેલા હોય કે પછી ઊંઘતા હોય એ લોકો જે કા તારક માટેતા જોતા હોય જે સીઆઈડી કરીને આવે છે જોતા હોય છે કારણ કે આપણા બાજુ જોવા જઈએ તો એજ બધાનું ફેવરેટ થઈ ગયું છે શું તમે પણ આમ જમતા જમતા કે પછી તમારા કોઈ સગા સબંધીઓ આ તારક મહેતા અને સીઆઈડી વિશે જાણો છો કે તમને પણ આના વિશે ખબર છે કઈ
પણ જમું અત્યારે આમ સિરિયલ જોઉં છું કારણ કે અમારા ઘરના બધા જ લોકોને આ સિરિયલ ખૂબ ગમે છે અને ખૂબ મજા કરે છે કારણ કે જે બધા કીદાર જેટલા હોય એવા સારા હોય છે જેમ કે જેઠાલાલ છે ડયા છે ભીળે છે અને તે આ જે મોસ્ટલી કિદરછે તે તો ખૂબ એક્ટિંગ એવી કરે છે કે આપણને મજા આવી જ જાય છે કારણ કે દીઠેલા જે ક એક્ટર છે કેદાર છે તે તો તમે જાણો છો કે કેટલો પ્રચલિત છે અને એની એક્ટિંગ એટલી બધી એકદમ પેલી હોય છે કે આપણને મજા જઈ આવી છે કારણ કે એટલીધી કોમેડડી એક્ટ અને ખૂબ આપણે મજા કરીએ છીએ અને મારા ઘરના બધા જ લોકોને પણ આ જે સિરીઝ તો બેજ અહીયા પછી નવાનવા